હેલો.
હા બેન કેમ છો
હું મજામાં છું બેન તમે કેમ છો
હું પન મજામાં છું મારી અવાજ આવે છે
હા બેન આવે છે તમારી અવાજ મારી અવાજ તમને આવે છે
હા આવે છે
આજે છે ને હું તમારી જોડે કઈ વાત કરવા માંગુ છું ખોરાક વિશે એ તો તમને ખબર જ છે કે ખોરાક આપણા બધાના જીવનમાં કેટલું મહત્વનું છે તો તેના માટે છે ને મેં તમારી જોડે થોડીક વાતો કરવા માગુ શું તમારી પાસે ટાઈમ છે
હા છે ને
સારું તો ખોરાક છે ને એ આપણા જીવનમાં છે ને એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ખોરાક એવી વસ્તુ છે કે આપણે જીવન જીવવા માટે તેનું ખુબ જ મહત્વ છે આપડણે ખોરાક ન લઈએ તો આપણે જીવી શકીએ નઈ જેમ કે આપડે ખોરાક સવાર સાંજ અને બપોરે આપણાને ખુબ જ જરૂરી છે અને આપડે બધા એ ખોરાક વગર નઈ રહી શકીએ ખોરાક આપડણે ખાઈએ નઈ ના તો આપડાને ચાલવાની શક્તિ નઈ મળે ખોરાક થી આપણને ઘણું બધું પ્રોટીન વિટામિન બધી વસ્તુઓ મલે છે જે આપણા રોજિંદા જીવનમાં અ ખુબ જ જરૂરી હોય છે અ ખરાક છે ને જેમ કે હું આપડા રોજના ખાવાની વિશે વાત કરું ને તો આપણે દાળ ભાત રોટલી શાક એ ડેલી બનવામાં આવે છે પછી સવારની પોર માં ચાય બને છે એના પછી આપડે નાસ્તો કરીએ છીએ, પછી જમાનું. અ દાળ ભાત રોટલી શાક એવું બધું ખાવાનું હોય છે તો ખોરાક ખુબ જ જરૂરીનું છે. તમે શું કેવા માંગો છો બેન ખોરાક વિશે?
હા તમે જે કીધું એ તો સારું છે, પરંતુ હું પણ એ જ કહેવા માગુ છું. કે ખોરાક એ આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને ખોરાક વિના તો મનુષ્ય જીવી રહી શકાતા નથી જો કોઈ મનુષ્ય કે પ્રાણી, પક્ષી કોઈ પણ જીવ જંતુ હોય. એ ખોરાક વગર જીવી નથી શકાતા. અને આપણને ઊર્જા પણ ખુબ જ જરૂરી. હોય છે ખોરાક માટે ને અને તે શરીરનો વિકાસ કરે છે અને પછી અ સ્વસ્થ રાખવાવામાં તે મદદરૂપ. રાખે છે, દરેક વ્યક્તિ પૌષ્ટિક અને સંતુલિત તો આહાર લેવો જોઈએ મારા ખ્યાલથી તો એવું જ લાગે. અને હું એ પણ કહું છું, કે સંતુલિત આહારમાં. કાર્બનહાઈડ્રેટ પ્રોટીન અને વિટામિન ખનીજ, તેલ પણ ચરબી અને પૂરતા પ્રમાણમાં પાણીનો પણ સમાવેશ તો થાવ છે એ શરીર ની અંદર. કારણ કે જો ફક્ત ખોરાક જ પૂરતા આપણને પાણી નથી પી પીતા વધારે પ્રમાણમાં તો આપણને શરીર ને હાઈડ્રેટ નહીં રાખે. ને સંતુલિત આહાર લેવાથી શરીર મજબૂત બને. છે. જેમ કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે, છે, અને શરીર સારી રીતે કાર્ય કરે છે. અને પૌષ્ટિક ખોરાક ની વાત કરી છું કે જેમ કે પૌષ્ટિક ખોરાકમાં થઈ ગયુ દૂધ છે પછી દહી. છે દાલ છે પછી લીલા શાકભાજી ફળો અનાજ ઈડા અને સુખા મેવાનો સમાવેશ તો અ સવારમાં કે સાંજમાં તો કરવું જ જોઈએ. આ ખોરાકમાં શરીર શરીર ને જરૂર પૌષ્ટિકો અને
પોષણ આપે છે, અને નિયમિત પૌષ્ટિક ખોરાક લેવાથી શરીર તંદુરસ્ત રહે છે. અને આપણને પૌષ્ટિક આહાર, તો લઈએ જ છી પરંતુ કેટલાક લોકો એ જંક ફૂડ ના કારણે તે અટવાઈ જાય છે આ આજકાલ ઘણા લોકો જેમ કે પીઝા થઈ ગયા બર્ગર પછી કોલ્ડ્રિંક અને અન્ય જંક ફૂડ બધું ખાઈ રહ્યા છે તે લોકો, આવા ખોરાકમાં પોષક તત્વ ઓછા હોય છે, અને તે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. હું તો એજ કહ છું કે વધુ પડતું જો જંક ફ્રૂટ ખાવાથી, તમને જ નુકસાનકારક બનશે અને તમને બીમારીઓથી લડવું પડે છે અને કેટલાય લોકો એ પણ હોય છે કે, સવારમાં નાસ્તા અને બનાવવાના કરતા તે લોકો, બહનમાં જઈને પાઉભાજી બધું ખાય છે. અને પૌષ્ટિક આહાર એ લોકો ને અડતું નથી હોય છે. તો તમારે એના પ્રત્યે શું ખ્યાલ છે?
બેન તમે જે પણ કીધું છે, ને ખુબ જ સારું કીધું છે હું પણ તમને મારા. વિશે જેટલી માહિતીઓ છે, ને હું પણ ક કઈ કહેવા માંગુ છું. જેમ કે ખોરાક ના પોષણ પોષક તત્વો છે ને, જેમ કે પ્રોટીન છે, ફાઈબર છે, વિટામીન છે એ બધી દૈનિક કેલરીની માહિતી દર્શાવતા અ સરળ. વસ્તુઓ છે ને એ છે અને હું તમને ખોરાક વિશે કહ ને તો ખોરાક આપણને શક્તિ બુદ્ધિ અને રોગ પ્ર્રતિકારક શક્તિ આપે છે યોગ્ય આહાર માટે તેના મુખ્ય ઘટકો અને તેના સ્ત્રોત સમજવાની ખૂબ જ જરૂરી હોય છે તેના પોષણના તત્વો પણ અનેક તરીકેના હોય છે જેમ કે કાર્બનહાઈડ્રેટ હાડ્રોસા હાઇડ્રોટેડ પ્રોટીન ચરબી વિટામિન મિનરલ ફાઈબર એ બધું એ બધા પ્રકારો હોય છે ખોરાકના જો હું તમને વાત કરું ને કાર્બોહાઈડ્રેટની તો એમાં ઘઉં ચોખ ચખા બાજરી બટાકા સક્કરિયા અને અને બીજા બી ઘણા પદાર્થો છે અને પ્રોટીન આપણાને ખોરાક માંથી પ્રોટીન સામામલે તો પ્રોટીન મળવાની વસ્તુ જેમ કે મગ છે ચણા છે તુવેર દાળ છે પનીર છે દૂધ સોયાબીન અને ઈંડા એ બધામાં છે ને આપણાને પ્રોટીન ખુબ જ મળે છે અને કેટલાક લોકોને ખબર છે પ્રોટીનની ઉણપ થઈ જાય છે તો આ બધી વસ્તુ ખાવાથી છે ને તેમને સારું રિઝલ્ટ મળે છે અને ચરબી રબી જો હું ચરબી વિશે વાત કરું ને આ તો ખોરાક ના પ્રકારો વિશે છે કારણ કે તેલ ઘી માખણ બદામ કાજુ અને મગફળી આ બધી વસ્તુ આપડણે ખાઈએ તેનાથી ફેટ વધ તો અને એના પછી હું જો વાત કરું વિટામિન્સની મિનરલ્સની તો તેમાં છે ને આપણેે છે ને લીલા શાકભાજી રોજે ખાવા જોઈએ ને આપણા બધા માટે જ એ શાકભાજી ખૂબ જ ફાયદેકારક છે અને તાજા ફળો અને દૂધ તો થોડુંક લેવું જ જોઈએ આપણાને અને ફાઈબર વિશે વાત કરો ને તો જેમ કે સલાડ છે આખા અનાજ અને કોતરા વાળી દાળ હોય તે બધું આપણને ફાઈબર મળે છે તેના માટે શું છે કે પાચન તંત્ર માટે ખુબ જ સારું કેહેવાય છે અ આગળ જો હું વાત કરું ને તો અમારા જમાનામાં જમવાવામાં છે ને પચાસ પસેન્ટ ભાગ લીલાા શાકભાજીનો તો હોવ જ જોઈએ કારણ કે સેલેડ છે ને એ ખૂબ જ સારું કહેવાય છે આપણને વગર તેલ મસાલા વગરનું જે ખાવાનું હોય ને તે આપણે શરીર માટે ખૂબ જ સારું કહેવાય છે અને આપડણે જો હું વાત કરું ને તો આપડે ખોરાક પછી છે ને પાણીનું જો મેં પ્રમાણની વિશે વાત કરું ને તો દિવસમાં ઓછામાં ઓછું છે ને બે થી ત્રણ લીટર તો પાણી આપણને પીવું જ જોઈએ અ એ બહુ ખુબ જ અગત્યનું જેમ કે ખોરાક હોય છે ને તે પ્રમાણે આપણને પાણી બી લેવાનું ખૂબ જ જરૂરી છે અને પેકેટમાં મળતી જે ચીપ્સ છે બિસ્કીિટ છે કોલ્ડ્રિંક છે અ ડ્ર્રીંક્ છે એ બધું બઉુ ઓછું લેવું જોઈએ તેનાથી શું છે કે આપડાને બહુ નુકસાન થાય છે આપડા નાના બાળકો છે ને ઘરમાં તે લોકો લોકો પેકેટની વસ્તુઓ બહુ ખાય છે એટલે પેકેટ એ લોકોને નહીં ખાવું જોઈએ આપણેે બધા એ લોકોને વધારે પડતું છે ને ઘરનું બનાવેલું દાળ ભાત રોટલી ને શાક જ ખવડાવવું જોઈએ. અને બારનું બનેલું જેમ તમે કીધું ને પીઝા, બર્ગર એ બધું ન ખવ જો એ બધું જંક ફૂડ કેવાય. એ છે ને આપડા શરીરમાં બહુ હેરાની કરે છે કારણ કે એમાં શું છે કે ઘણા દિવસની વસ્તુ એ લોકો રાખી ર છે એ લોકોનું વેચાણ થાય નહી ના તો એ લોકો શું કરે કે એ બધી વસ્તુઓ રાખી રાખે અને એ જયારે ગ્રાહક આવે તે હિસાબથી એ લોકો આપણાને આપી દે તો આપડે એ બધું ખાયું ને બીમાર થઈ જાય એ લોકો બધી વસ્તુઓ ફ્રેશ નહી હા જો તમારે ખાવું છે એ બધું તો તમે ઘરે પોતે બનાવીને પોતાના છોકરાઓને ખવડાવો અને તે બધું ફ્રેશ અને પોતાના હિસાબથી એકદમ ક્લીનતાથી સ્વચ્છતાથી બનાવો જો કે તમારા છોકરાઓને છે ને એનું નુકસાન નહીં થાય અ આ બધું હોવું બહુ જ જરૂરી છે તમે શું કહો છો કે આપડણે કેવી રીતે સારામાં સારું બનાવી નાખ આપરા છોકરાઓને ખવડાવી શકીએ
તમારી વાત તો સાચી છે કે આપણે અ ઘરે શાકભાજીમાં લોકો જાત જાતના પકવાન બનાવે છે. જો કોઈ બાળકોને ની ગમે તો માં. તેમને અલગ પ્રકારની ડીશ બનાવીને આપે છે અને મને તો એ લાગે છે કે જે તમે આગાળી કીધા કે પાણીનું મહત્વ પાણીનું મહત્વ વિશે મેં કહું હતું કે પાણી પણ એ આપણા શરીરને આહાન આહારનો મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે શરીરને સ્વ અ સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ ખૂબ જ જરૂરી છે. પાણી એ શરીરનું તાપમાન જાળવે છે અને પાચનક્રિયામાં પણ તે ખૂબબ અ. ખૂબ જ મદદત રૂપ કરે છે અને તે શરીરમાં તે ઝેરી તત્વ ને પણ બાહાર કાઢે છે. અને હું એ પણ કહું છું કે પાણી છે ને જમ્યા પછી તરત ની પીવું. કેમ કે તે આપણને શરીરમાં ત્યાર પછી ગેસ ત્યાર પછી જાત જાતની બીમારી ઉત્પન્ન થાય છે અને હું તો એજ કહું છું કે અ ખોરાકનો અ ખોરાકનો બગાડ ના કરવો જોઈએ કેમ કે ખોરાકનો બગાડ કરવો યોગ્ય નથી ઘણા લોકોને પૂરતો ખોરાક મળતો નથી. જેથી જેટલા ખોરાક જોઈએ એટલા જ લેવો જોઈએ. અને વધારે ખોરાક યોગ્ય રીતે ઉપયોગમાં લેવો જોઈએ. અને અન્નનો આદર કરવો જોઈએ એ દરેક વ્યક્તિની ફરજ છે, કોઈ અમીર વ્યક્તિ હોય તો કોઈ ગરીબ હ વ્યક્તિ હોય ગરીબ લોકોને મળતું નથી પરંતુ અમીર લોકોએ તે અન્નનો. ફેક બહાર કરે છે એટલા માટે હું તો એજ કહું છું કે ખોરાક એ. અને આરોગ્ય આપણા જીવનને સંતુલિત રાખવા માટે યોગ્ય આધારિત પોષણ યુક્ત ખોરાક લઈને પોતાના શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ અને નિયમિત પૌષ્ટિક આહાર અને કસરત તે પણ શરીર મજબૂત બને છે. ઘણા લોકો તો રોગોથી બચી શકાય છે, પરંતુ શરીર માટે યોગ્ય ખોરાક ખૂબ જ જરૂરી બને છે, ખોરાક એ જીવનનો આધાર છે, પરંતુ પૌષ્ટિક અને સ્વચ્છતા અને સંતુલિત હારે આપણને સ્વસ્થ અને તંદુરસ્ત કાર્યક્ષમતા બનાવે છે, અને હમ્મ પોતાના માનસિક શક્તિને પણ તાજુ રહે છે, અને તે. થી હંમેશા સારો ખોરાક ખાવો અને ખોરાકને પણ બગાડ નહીં કરવો જોઈએ. અને જો. તમે જમ્યા પછી ફલ પણ ખાવ. કેમકે તે સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન છે. તેમાં ખનીજ જ અને તેમાં અ સફરજન થઈ ગયું કે કેળુ કે કેરી. કે નારંગી છે. એ એ શરીરને તંદુરસ્ત રાખે છે, અને રો પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અમારા ખ્યાલથી તો બાળકોને લીલી શાકભાજી અને પૌષ્ટિક અ તત્વથી ભરપૂર અ ભરપૂર ખોરાક આપવો જોઈએ તો તમને શું લાગે?
હલો.
હા બેન. હા બેન તમે. તમે જે પણ કીધું ને બેન ખુબ જ સરસ કીધું છે, તમારી બધી વાતુઓ ખુબ જ સાચી છે. અ મને તમે જે પણ વાતો કરી ને તેમાં ખુબ જ સારું લાગ્યું છે. અ તમે જો મારી જોડે વાત કરી છે, ને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
કે મને પણ તમારી સાથે વાત કરીને ખૂબ જ સારી રીતે સમજૂતી મેળવી અને તમારું પણ ખૂબ. ખૂબ આભાર.